હાલો અવાજ આવે છે ને આવે છે આવે છે
તો આજે આપડે જણાવો તમે કે સેના વિશે વાત કરીએ આવે
હા તમે કો કઈક નવો ટોપિક તમને યાદ હોય તો પછી આ શું કરો છો હાલમાં તમારે ભણવાનું કેવું કશું તમને ગમતું હોય વાત કરવાની કદાચ જે બીજો કોઈ ટોપિક હોય
હા મારે તો ખ્યાલમાં એ તો કોઈ ધ્યાનમાં એવો ટોપિક છે નઈ તમે જણાવો. તો ઠીક ને તો પછી આપણેે એમને વાત કરીએ.
હા ટોપિક ઉપર તો હવે જોવા જાવ તો હમણાં ઘણા બધા મને ખ્યાલ છે કે તમે જ્યાં સુધી ભણો છો ત્યાં સુધી જે આઈ એનુ જેવું કરો છો તો ઘણા બધા ઓનલાઈન કોર્સસ છે જેવા કે હ આવનારા ટાઈમમાં કે છે કે એ આઈ ડેટા મેનેજમેન્ટને બીજા એ આઈ ડેટા એનાલિસ્ટ ને એવા બધા એ કોર્સ મતલબ તમે કરો તો તમને સારું પડે કેમ કે હવે આવનારા ટાઈમમાં એનો બહ ડિમાન્ડ છે તો તમને એ વસ્તુ વિશે ખ્યાલ છે
ઓ અંચાલ. હા, એતો છે હવે હું આઈ ટી નું કરું છું અને એમાં મતલબ કે એમ એસ સી આઈ ટી કરું છું, માસ્ટર ઓફ સાયન્સ. એમ એન્ફોર્મેશન ટેકનોલોજી. તો એમાં ને કોમ્પ્યુટર ઉપર વર્ક કરવાનું હોય છે અને આવી રીતે તમે જે કીધું ડેટાનું ને એ એનાલિસિસ ને એ બધું જ કરવાનું હોય. છે. ધ્યાન રાખવાનું, કોડિંગ કરવાનું ન બધું હોય છે અમારે મતલબ કે કોઈ સોફ્ટ વેર ડિઝાઇન કરવું કે પછી અન્ય કોઈ.
હા તો એટલે એટલા માટે જ હું કઉ છું કે તમે બહાર થી પણ એવા ઘણા બધાસ ગૂગલના મતલબ સર્ટિફિકેટ વાળલા કોર્સ હોય છે. એ માઈક્રોસોફ્ટ ના હોય છે કે અમુક વખત ગવર્મેન્ટ આઈ આઈ ટી હમણાં કઈક પટના એ કે આઈ આઈ ટી અ એને કાઢ્યો છે કે અ સ્ટુડન્ટસને મતલબ ફ્રીમાં કોર્સ હોય આ બધા. તો ડેટા એનાલિસ માટે તો આવા બધા કોર્સ મતલબ બહારથી કરો તો તમને મતલબ તમારા રિલેટેડ નથી કે પછી અ એમાં તમને ખબર પડે એ વસ્તુ આઈ ટી વિશે તમારા લાઈન ની જ છે તો
હા એ તો છે જ હવે મારી તો લાઈન છે. અને એમાં આમાં જ અમારે હવે તમે ઓનલાઈન કોર્સ ની તો વાત કરીએ બરોબર પણ અમારે જ હવે હમણાં એક સર છે તે અને વિરલ સર છે તો એમને એક નવ કોર્સ શરૂ કરે છે, લાઈવ શીખવાડે છે એથી એથેટિકલ હેકિંગ. એટલે હેકિંગ વિશે શીખવાડે છે અને સામાન્ય જ્ઞાન આપે છે હેકિંગ કેવી રીતે કરવું ને બધું. તેમાં એ બધું સેટઅપ કરતા અને એ બધું શીખડવા માટે એમને હમણાં કાલથી જ કોર્સ શરૂ કર્યો છે હજુ મેં ચાલુ નથી કર્યો જોવાનું. કારણ કે એમાં કઈક મારે પેલા એક બ્રાઉઝ મતલબ કે સેટઅપ કરવું પડે એમ એટલે એ સેટઅપ હજી કરીયુ મારા લેપટોપમાં કરેલું નથી એટલે હવે ક અને પછી હું જોઈશ આમાં પાછું શું થાય છે કે હવે કોલેજ નો ટાઈમ મારો એવો છે કે મને એક્સ્ટ્રા ટાઈમ મળતો જ નથી રવિવાર સિવાય ખાલી
બરાબર છે એટલે આ વસ્તુ શું છે હેકિંગ બી એ પણ આવનારા ટાઈમમાં મતલબ એવી વસ્તુ થવાની છે ને કે બધાને જરૂર પડવાની છે હવે જો તમે હમણાં એક નવી સિરીઝ આવી છે પ્રીતમ અને પેદ્રો કરીને લગભગ તમે જોઈ હશે અને કા તો સાંભળ્યું હશે તો હવે આવનારા ટાઈમમાં તો અ લેપટોપ અને ફોન તો ફોન તો જનરલી બધા પાસે આવી ગયા છે. અને સાઈબર ફ્રોડ વિશે તો તમે ઘણું બધું સાંભળ્યું જ હશે. તો હેકરને આવનારા ટાઈમમાં ખુબ જ ડિમાન્ડ હશે મને એવું લાગે છે ત્યાં સુધી તો એ પણ એક તો સારો એવો કોર્સ છે કે જે કરી શકાય. અને હમણાં થી તમે કોલેજ છે તો તમને થોડું ઘણું ફ્રી ટાઈમ મળે તો એમાં તમને ઇન્ટરસ્ટ શું તો એ સાથે સાથે શીખી શકાય એટલે ઈન ફ્યુચર તમે જયારે જોબ લેવા જાવ ને. તો જો આ સ બધા સર્ટિફિકેટ એક સાથે મૂકો ને તો તમારે મતલબ જોબ રેફરન્સ પણ વજન પડે કે હા વ્યક્તિ પાસે મતલબ ઘણું નોલેજ છે એ પ્રમાણે તમને જોબ પણ મળે અને સારું એવું ઇન્સેન્ટવ મળી શકે.
હા એજ ને. પાછું કે અમાંથી તો હવે નવું પણ આવ્યું છે અમારા વળી એ આઈ ને શીખવાનું. કારણ કે હમણાં થી હવે જો તમે એ આઈ સાથે ચાલો ને તોજ તને જોબ મળી શકે નહી, તો જોબ મળવી ખુબ જ મુશ્કેલ થઈ જાય છે એટલા માટે વળી પાછું હવે અમારે એ શીખવું જરૂરી છે તો એમાં પણ અમને વાંધો નથી કે, અમે શીખીએ લઈએ બરોબર. પણ હવે અમારે જે ચોપડીઓ ને એ બધું છે ને તો એ બે હાજારની સાલની ચોપડીઓ છે. મતલબ કે તમે જન્મ્યા હશો એ સાલની ચોપડીઓ છે બોલો. તો હવે એ જ હાલની ચોપડીઓ અમે અત્યારે ભણી એ તો હવે એ તો કોઈ કામ જ ના આવવાની ઓમ જોવા જઈએ તો.
હા બરાબર છે. એ એટલા માટે જ હમણાં તમે જોયું હશે તો સાંભળ્યું હશે સોનમ વાનચુક કરીને જે છે તે પ્રોટેસ્ટ કરી રહ્યા છે કે જે નીટ ટનું પેપર લીક થયું હતું
હા.
જે એના મંત્રી હતા તેને એ જઈન આપો અને એજ્યુકેશન જે સિસ્ટમ છે તેને આખી રિફોર્મ કરો. ચેન્જ કરો એટલા માટે. હવે આમાં શું થઈ શકે કે હમણાંના ટાઈમમાં બાળકોને એઆઈની જરૂર છે. એટલે પ્રાથમિક ધોરણથી પણ એઆઈ શીખ વાડવામાં આવેને તો ખુબ જ સારું છે, કે આવનારા ટાઈમમાં હવે જનરલી બધા અ પ્રોફેશનલ એવા વર્કમાં એઆઈનો યુઝ થવા લાગી ગયો છે બે ઈવન બેંકોમાં પણ એઆઈ નો યુઝ થવા લાગી ગયો છે. એટલે એવું છે ને કે એજયુ કેસનમાં જો એઆઈને થોડીક ટેકનોલોજી હવે આવનારા ટાઈમમાં આ જ વસ્તુ છે આપણા માટે ને તમે જોશો તો હવે તો રોબોટ પણ એવા આવી ગયા છે ને બધું મતલબ એવી રીતે એટલી બધી ડેવલોપ થઈ છે ટેકનોલોજી તો આને શું કેધ જાપાનમાં ને એ બાજુ તમે જોશો ને એ બધા સિટીમાં તો એ લોકો બાળકોને પહેલાથી જ આ કોડિંગ છે કે મતલબ એવા આ સાધારણ વસ્તુ છે ત્યાંના બાળકો માટે. કોડિંગ, જયારે આપડા અહીિયાં કોડિંગ એટલે એ અસાધારણ કારણ કે હવે અમે કોમર્સની લાઈનના છે. બીકોમની લાઈનના. એટલે અમને એ વસ્તુનો ખ્યાલ ના હોય. હા! બેઝિક નોલેજ હોય થોડું ઘણું. પણ કોડિંગ વિશે તમને પણ ત્યાંના બાળકો છઠ્ઠા, સાતમા, આઠમા ધોરણથી જ કોડિંગ શીખવા લાગી જાય. અને એની સાથે નોર્મલ બીજું અ જે એજ્યુકેશન હોય તે તો લે જ છે. એટલે આ એક પ્રાઈમરી થઈ જવાનું છે કે આવનારા ટાઈમમાં તમારે એજ્યુકેશનમાં આઈટીને ઉમેરવું જ પડશે. આપણું ભારતનું એજ્યુકેશન જૂના પાયા ઉપર જ ચાલે છે એટલે એ થોડુંક તકલીફ તો કરશે જ આવનારા ટાઈમમાં.
હા, એ તો છે જ પણ એટલે એના કારણે હમણાં જે અપડેટ થયા છે ને જે તો એમાં આવી રીતે કોમ્પ્યુટર કોર્સ આવે જો કોમ્પ્યુટર ફરજિયાત થઈ ગયું છે એકથી આઠમાં તો. એ મતલબ એ છે જ નવમાં દસમામાં તમે કોમ્પ્યુટર રાખી શકો કે એમાં પીટી રાખી શકો તમે એવું હોય છે હજી. ન તો એકથી નવમાં તો તમને કોમ્પ્યુટર શીખવાડવામાં જ આવે છે અને અમારે સર જ પોતે કહેતા હતા કે, તમે આ જે કોડિંગ શીખો છો ને ત્યારે એ કોડિંગ તો હવે ના બાળકોને છે જ સાતમા આઠમા બાળકો હોય ને એ બાળકોને પણ આવડે છે એ લેવલનું કોડિંગ તો તમાર લેવાલનું તો વિચાર કરો હવે જયારે એ કોલેજમાં આવશે અને એ ભણશે મતલબ કે એ બાર પાર બાર પૂરું કરશે તો તમારા કરતાં વધારે કોડિંગનું નોલેજ હશે. એમના જોડે તો કે
હા એટલે જેમ સમય જતો જાય જેમ એજ્યુકેશનમાં મતલબ રિફોર્મ થતું જાય, હવે નવા નવા સિસ્ટમ આવતી જાય. હવે અમારા અહં બાળકો છે તો એમને જે બુક ગવર્મેન્ટે આપી છે ને ગુજરાતીમાં? તો એ પેહલા જે અમને આ આપણને જે આવતી ને બુક એમાં કશું એવું નતું પણ હમણાં બુક તમે જુઓ તો અંદર ચિત્ર મતલબ ડ્રોઈંગ સાથે બધું હોય નીચે ક્યુ આર કોડ પણ આપેલો છે. તો એમાં શું છે કે ગવર્મેન્ટ એક એપ્લિકેશન બનાવ્યું છે એનું એ ક્યુઆર કોડ એપ્લિકેશન થી જો તમે ક્યુઆર કોડ સ્કેન કરો ને તો એ જે આખી સ્ટોરી છે ને તે વિઝ્યુઅલ વે માં મતલબ બાળકને સમજાવે આખી વાત બાળક કેમકે બાળક ને વાંતા ટીવી પર જોવાની મજા આવે વાંચવા કરતા તો એમાં તમે વિઝ્યુઅલ રિત થી સમજાવો એટલે એમાં વાંચવા કરતાં વિઝ્યુઅલ થી જોયેલ હો ને તો યાદ વધારે છે.
તો એ રીતે ક્યુઆર કોડ કરો ને તો એ આખું મતલબ કાર્ટૂન ના રીતે એ લોકો બાળકો લોકોને એવી રીતે નોલેજ આપયું છે. જે પાઠ વિશે બધા પાઠના અલગ અલગ ક્યુઆર કોડ છે એવી રીતે સમજાવ્યું છે અંદર
હા અને પાછું આમાં શું છે કે આવી રીતે જે વિઝ્યુઅલ વાળું હોય ને જે કે તમે ડાયરેક્ટ જોઈ એને સાંભળતા હોય તો તમે મતલબ કે ટીવી માં એમાં જ ચાલો તો તમે જે મેડમ કે ટીચર કે એ પણ હતા એના કરતા વધારે ધ્યાનથી જુવઓ કારણ કે અમે બધા બાળકોને વિદ્યાર્થીઓને ફોનમાં એમાં વધારે રસ એના કારણે એ બધા આવી જે થતું હોય તો એ વધારે ધ્યાનથી જોય એના કારણે જલ્દી આવડી જાય. અમારે પોતાને પણ નવમાં દસમામાં હતા ને એ વખતે હવે આપણે આવી રીતે ઓનલાઈન તો નહોતું પણ મલ્ટી મીડિયા હતા અને દસમામાં આવે એ વખતે પેલું શું કેવા સ્કૂલમાં જે નથી હોતા એસન ના બોર્ડ લગાવી દીધા હતા ઇલેક્ટ્રિક બોર્ડ મતલબ કે લેપટોપ ના જેવા ડાયરેક્ટ. તો એ બોર્ડમાં અમને ડાયરેક્ટ આવી રીતે યુટ્યુબ ખોલીને બતાવી દે આખો પાચ ચેપ્ટર એટલે ને સમજ જલ્દી પડી જાય અને મેડમ રિવિઝન થઈ જાય એક વાર મેડમ સમજાવે અને એક વાર બતાવે એમાં. એના કારણે બે વાર જોવાનું થાય ને એટલે પછી અમારે એ ચેપ્ટર જોવું જ ના પડે ખાસ કરીને તો જોવુ સં સંકૃત હોય હિન્દી હોય ગુજરાતી હોય આ ત્રણ ચાર વિષયોમાં તો તરત પડી જાય પછી ઈંગ્લિશ હોય. અંગ્રેજીમાં કારણ કે હવે તો ને મેડમ ને અંગ્રેજી કરે પછી એ સમજાવે અને આપડે જોવાનું અને ના ખબર પડે તો એ અર્થનું નીચે લખવાનું એવી ર તો અને આ જેે વિઝ્યુઅલમાં હોયરું ને તો એ સ્કેન કરતા ની સાથે જ અંદર ભાષાંતર આવી જાય. ઉપર મતલબ કે સીન બતાવતા ઉપર અને નીચે સાઈડમાં એક સાઈડ અડધા ભાગમાં ઈંગ્લિશ લખેલું હોય અડધા ભાગમાં એનું ગુજરાતી લખેલું હોય એટલે ઇંગ્લિશ ગુજરાતી બંને સાથે હોય. એના કારણે મેડમ પણ સરળતાથી સમજાવી શકે. અને અમને બધાને બધ સરતાથી ખબર પડી શકે કે આ ફકરા નો મિનિંગ ગુજરાતીમાં આવો થાય છે, તો લખવાનું થાય ને એ વખતે અમે લખી શકીએ સરળતાથી અને પાછું અત્યારે તો પેપરો એટલા બધા હિસી કાઢવાના શરૂ થઈ ગયા છે ને કે હવે તો કોઈ ફેલ પણ થતું નથી જલ્દી.
હા તમારી વાત બરાબર હવે એમાં શું છે. તમે વાંચેલું હોય ને તે તમને મતલબ મગજમાં એકદમ દબાઈને યાદ રાખવો પડે. તમે જે જોયેલું હોય ને તે તમે એક્ઝામ ટાઈમે બેસેલા હો તો તમને એ સ્ટોરી જોઈલી હોય તો તમને યાદ આવે મગજમાં એ સીન આખું. કે હા ભાઈ આવી રીતે હતું તો એ મતલબ આન્સર તમને ખબર પડી જાય. એ તમને મ મગજની મેમરીમાં સેટ સારી રીતે થઈ જાય. એટલે આવી રીતે વિઝ્યુઅલ જે હોય ને, તે વસ્તુ જેવી છે હ એટલે જ હમણાંની મેં જોયું ને મને તો પેલા તો અચંબો લાગ્યો કે આ વ મતલબ સારું કેવાય એક સારો સ્ટેપ કેવાય. એટલા માટે જ હમણાં જે આ મતલબ અનશન જે કરે છે આંદોલન જે કરે છે એનું કારણ અજ એ છે કે આપણે એજુકેશનમાં જે રિફોર્મ માંગવો જોઈએ તે ઘણા વર્ષોથી નથી આવયો. એટલે એને થોડું ચેન્જ કરવાનો ટાઈમ છે હમણાં કે હવે આવનારી પેઢી તૈયાર થવાની છે ને આવનારી આવનારા જનરેશનમાં એટલું હવે ટેકનોલોજી ના લીધે એટલું બધું કોમ્પિટિશન વધવાનું છે અને વર્લ્ડ વોર ને તમે જુઓ છો કે આ વર્લ્ડ વોર છે યુ એસ બધા સાથે લડે છે ભ ઈઝરાયલ છે. એટલે એ વસ્તુ તો રેવાની એટલે એનામાં શું છે કે આપડણે પોતાની જાત હવે બધું મતલબ શીખવું પડશે ને જાતે જ કરવું પડશે ઘણું આવું હોમ વર્ક ફ્રોમ હોમ કરવા લાગી ગયા છે ઘણા લોકો તો.
હા એ વાત તો તમારી સાચી જ છે અને આજનો યુગ એવો થઈ ગયો છે ને કે તમારે આવી રીતે બધું અલગ અલગ શીખવું જ જોઈએ. અને એના કારણે જે આપડણે સર ગવર્મેન્ટ છે તો એમને શરૂઆત તો કરી જ છે રિફોર્મ્સ કરવાની મતલબ કે બધું સબ્જેક્ટ ને એ બધું બદલવાની. કારણ કે તમે જુઓ તો હમણાં દસમામાં સામાજિક વિજ્ઞાનની જે આ સાલની નવી ચોપડી આવી છે ને તો એમાં એ ને જે આપડે